હેલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં કોહ.
બસ મજામાં શું કરો છો.
બસ આ નવરા પડ્યા હવે થોડું આગળ પાછળનું કામ કરીએ. બીજુકો તમે બસ સામાન આગળ પાછળ સમાન આગળ પાછળ કરતા તા હવે સવારે છોકરાઓને નિશાળ એટલે. બેગ અરેન્જ કરવાનો ના-ના. ફંક્શન તો તો નથી એટલે બધા છોકરાઓની સમાન બુટ ક્યાં પડ્યા હોય ટિફિન ક્યાં પડ્યું હોય એ જમીલે ઊંઘવા જાય એટલે પછી મારે આ રૂમ થી આ રૂમમાં બધું ઉપર નીચે કરવું પડે ન.
રાતે બારા વાગે સુધી રીલ લેડીસ નીવરી ના પડે હા બારા વાગ્યા સુધી તો કામ પ કામ થાય છે.
હા છોકરાઓ આવે મોડા.
મારો એ છે.
હમ્મ.
તમે તમારો એ ક્રાઈમ બ્રાન્ચ થયો ત ભૈયા નું કેમ થિયું.
હા આમનું સાઈબર ક્રાઈમ થયું હતું. હમણાં શું હા અ મા અમારે શું ફોન લેવું હતું. તો ઓનલાઈન આવ્યું આવે જ છે ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ પરમાં ને એમાં. કે તમને લેવું હોય તો અનબોક્સ હોય ને કે થોડું ખોલીને એડવર્ટાઈઝ કરવા માટે. એટલે એ ફોન સસ્તા મળે છે અમને તો એટલે આન ના એટલે ભાઈ એ એવુ કીધું કે જોઈ લઈએ એટલે ઇન્સ્ટા ઉપર બધી માહિતી નાખી. કે ફોન વાલા ને બધા હતા. તો ત્યાં તો એમને
કે ઇન્સ્ટા ઉપર તો ફેક આઈડી બનાય.
ના પણ અમે ત્યાંય ગયા તા ન. ત્યાં ગયા હતા ને એની પોસ્ટ જ હતી જે દુકાનવાળો છે ન. હા પણ એના નામ ઉપર બે હતા અમે પાછા દુકાને ગયા તા એમની. તો એણે કીધું આ મારી નથી. હવે જેવું કે તમારા નામની આઈડી હોય મેં બનાઈ હોય ને તમે બનાઈ હોય તો આપણને એવું ખબર ના પડે ને કે તમારી કઈ ક આ બીજાની છે એવું.
હા હા.
તમને એવું કે એમની જ છે એટલે એમનો આવ્યો તો મેસેજ એ પેલા બે દિવસ પેલા અમારે તો ફોન લેવું જ જતું બગડતું હતું એટલે.
હા તમે ગ બોલતા હતા કે મારે મોબાઈલ લેવું છે.
હા એટલે ત્યાં જઈ આયા તો એમને કીધું તું. કે અનબોક્સિંગ આ દિવસ પર થાય છે બે ત્રણ દિવસમાં તો ધ્યાન રાખ રાખતા રેજો તો જોયું એટલે આયુ. રીલ્સમાં કે આ ફોન અનબોક્સ થયું છે ને આટલા રૂપિયાનું છે. તો ફટાફટ તમે પેમ હા ખુશ થઈ ગયા. લઈ લઈએ એટલે અનબોક્સ શિગનું હતું, એટલે અહિયાં અમને ફોન આવ્યું કે તમને લેવું હા અમે મળી ગયાતા દુખ હા અમે અમે એવું એ કીધું, કે કાલે તો દુકાને મળી ગયાતા અમેને આવું બધું તો કે હા હા અમને ખબર છે, એમને એવું કીધું હા માં હા મિલાવ્યું એટલે અમે કીધું હા અમે ફલાણા જોડે મળી ગયાતા ભાઈ નું નામે કીધું કે હા હા અમે ત્યાંથી હું એમને ત્યાંનો છોકરો બોલું છું, નોકરી કરું છુ એવું કંઈને અમારી જોડે વાત કરીતો અમને કીધું કે તમે ફટાફટ પુછ્યું તો કેટલા રૂપિયા આપવાના તો એમને કીધું વીસ વીસ જ આપો તો અમે કીધું ખાતામાં તો વીસ નથી પછી મેં એને પંદર હજાર પણ ના આવી પંદર કે સારું પંદર તો તેમના ખાતામાંના રહ્યા ખાતામાંથી આમાં મોકલ્યા અને એટલામાં મારા દિયરને મોકલ્યા અમે તો બાર હતા
તો ફોન ફોન નું પ્રાઇસ ફોનનું પ્રાઇસ ઓછી
ફોન હતો હા ફોન એક લાખ પાંચ હજારનો હતો
આઈફોન હતો પછી હાલો હાલો, હલો હાલો હાલો હાલો તારો અવાજ નહીં આવતો હાલો હાલો હાલો તારો અવાજ નહીં આવતો હાલો હાલો હેલો ઓકે કોણ